હેલો જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? હલો
હલો જય શ્રી કૃષ્ણ.
કેમ છો તમે?
હા મજા માં તમે કેમ છો?
હા હું પણ એકદમ મજા મા તમારા ઘરે બધા કેવા છે?
હા બધા સારા છે. તમારે ઘરે પપ્પા વન કેવાક છે?
હા એક હા અમારા ઘરે બધા મમ્મી, પપ્પા બધા સારા છે ભાઈઓ બધા શુભ સારા છે. તમારા શહેર બાજુ કેવું ચાલી રહ્યું છે? જેમ આજકાલના ટ્રાફકની ટ્રાફિકની સમસ્યા વિશે તમે કંઈક જણાવો ને મને.
હા ટ્રાફિકની સુવિધા પણ ખુબ જ વધી ગઈ છે. તેના લીધે રસ્તા પર ગમે ત્યારે ઝઘડાઓને એવુ ચાલતા રહે છે કેમ કે એકબીજાની ગાડી હાથમાં અથડાઈ જાય કે એવું થઇ જાય એટલે તે ટ્રાફિકની સુવિધા ખુબ જ વધી ગઈ છે અમારા વિસ વિસ્તારમાં તો તમારા વિસ્તારમાં કેવુક છે?
અમારા વિસ્તારમાં તો ટ્રાફિકની સમસ્યા પહેલા બહુ ની થતી હતી પણ આજ આજ કલના આધુનિક યુગમાં તો ખુબ થયા જ છે, તમે પણ જાણો છો કારણ કે આપણા એટલે બધા જ દેશોમાં નાગરિકો આમ પોતાના વ્યવ એટલે પોતાનું રહેણ કરી એટલે, પોતાના રહેથણ કે પછી પોતાના જીવન ધોરણ માટે તેઓ જોબ પર જાય છે ને આમ બધા જ અમુક આપણે દેશના અમુક ટકા લોકો આમ જોબ પર જ જાય છે જેથી કરીને ટ્રાફિક તો રહેવાની જ છે, અને શ્રમના પણ ખુબ વધારે, ભાગ વધી જ છે જેથી કરીને ટ્રાફિકો અથવા ગાડીઓ ગાડીઓમાં પણ એ બધી સમસ્યા હોય છે, જેના કારણે કે જેમ કે ટુ વ્હીલર તેની સમસ્યા જાણ કે ટ્રાફિકોમાં ખૂબ વધી જાય છે કારણ કે ટુ વ્હીલર ના કારણે ઘણા બધા લોકો, લોકો વચ્ચે આવી સમસ્યા તમે કીધું કે ઝઘડાઓ પણ થઈ જાય છે, કારણ કે ટ્રાફિકમાં અમુકની ગાડીઓ બીજાને ગાડીઓને લાગી જાય, જેના કારણે બધા આમ સમજે નહી અને તેઓ ઝઘડો ચાલુ કરી દે છે આથી કરીને આવા ટ્રાફિકોને હલ કરવા માટે, આવી સમસ્યાને દૂર કરવા માટે દેશમાં આવું આવા બધા ઇન્સ્પેક્ટરોને નિમવામાં આવે છે, જેથી કરીને તેઓ સમસ્યા નિકાલ કરે છે, પરંતુ એ લોકો પણ ધ્યાન બરાબર નથી આપતા, જેથી કરીને આજકાલના દેશમાં ખુબ આવી ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેના કારણે લોકોને ખૂબ મુશ્કેલ પણ પડે છે. ગમે ત્યાં ટ્રાફિકની સમસ્યા હોય તો ત્યાં એ લોકોને જરૂર એટલે કે ઝડપથી પહોંચ હોય ત્યાં પહોંચી ના શકે અને તો એ લોકોને ગંભીર પરિસ્થિતિ અનુભવ થાય છે. આના વિશે તમે શું કહેવા માંગો છો? આ ગાડી.
હા, તમારી વાત સાચી કે ટ્રાફિકમાં ફસ્યા હોય તો કોઈ માંદો હોય તો એમ્બ્યુલન્સ વેલી નહી જાય કે કોઈ આપડી ગાડી વેલી નહીં જાય, તેના લીધે માણસ નું મૃત્યુ પણ વેલું થઈ શકે છે, એટલે ટ્રાફિકની સમસ્યા ખુબ જ, ગંભીર છે આજના આધુનિક યુગમાં, ખાલી ટ્રાફિકની સમસ્યા બહુ ખુબ ઘણી કહેવાય છે, એના લીધે રસ્તાઓ ચોકઅપ થઈ સમયસર કોઈ જગ્યા પહોંચાય નહીં, તેથી ટાઈમ મેનેજમેન્ટ નહીં થાય ટાઈમ વધી. એટલે આજનો આધુનિક એમ તો સારો છે, પણ ટ્રાફિકની સમસ્યા ખુબ જ વધી ગઈ છે, અને ટ્રાફિકને હલ કરવામાં પણ પેલા પોલીસ વાળા જે હોય તેઓ બેસી રહી છે, તેઓ વધારે ધ્યાન આપતા નથી, અ અમારા ઈલાકામાં તો. ખુબ જ એવા ટ્રાફિક વધી ગયા છે, રાતના શેડે ખુબ જ વધી જાય છે, અમુક ટાઈમ તમારે ત્યાં કયા ટાઈમે વધી જાય છે?
તો તમે કીધું કે તમારે રાતના સમય ખુબ વધી જાય છે, અમારા બાજુ તો સવારે એટલે મોર્નિંગમાં જેમ કે આઠેક વાગ્યા બાજુ ખુબ વધી જાય છે અને રાતે છ વાગ્યા બાજુ, કારણ કે આઠેક વાગ્યા બધા આમ જોપ. જાય છે અને છ એક વાગે બધા છૂટે છે, જે કરીને આ બે સમયે સમયે ખૂબ અમને ટ્રાફિક નડે છે, અને હું પણ હું પણ જોબ કરું છું, કારણ કે આજ ટાઈમે અને ત્યારે પણ મને ખબર છે કે ક્યારેક કેટલું ટ્રાફિક થાય છે અને ટ્રાફિકમાં મને. ઘણો બધો સમય નીકળી જાય છે, પર હું ઘરથી કેટલા વાગે છ વાગે નીકળું, કારણ કે આઠ વાગ્યા ની મારી જોબ, પરંતુ ટ્રાફિક ના લીધે મારે વહેલું જવું પડે છે, આથી કરીને હું ત્યાં સમયસર પહોંચું, હું જો સાત વાગે. મોડું નીકળ્યું તો પછી મને ટ્રાફિકમાં મને. જવાના દે, જેના કારણે હું નવ દસ. વાગે પોચું, હવે જે ભી જોબ પર જઈ પછી કોઈ પણ ત્યાંના વર્કર એટલે સંભળાવે છે, કેમ વલા ના આવે? તેના કારણે આપણે આ કારણ તો કહી શકીએ પરંતુ એ લોકો માનતા નથી, પરંતુ ટ્રાફિક જે સમસ્યા એ ખુબ બધાને જ ગણે છે. તમારા શુ તમે શું કરો, જોબ. કરો છો કે પછી ઘરે જ છો હમણે?
હા, મારે જોબ જ કરું છું હું. હું જોબ કરું છું, તેથી અમારે તો અમારેં ઈકો જાય એટલે હું ઈકોમામાં જામ, ઈકોમાં ભી પણ એ લોકો વેલા આવે બે-ત્રણ કલાક પેલા, એટલે અમારે અમારે હાડા પાંચે નીકળ્યા. પડે અમે વાપી જઈએ તો. સમય વધુ લાગે, અમારે આઠ વાગે જ લાગવાનો પણ, તેથી ટ્રાફિક ખુબ જ હોવાથી, તેઓ બહુ અરે વેલા ઉઠવું પડે, સેહતમાં પણ અમારે થોડીક નબળાઈ બની રહે એટલે આરોગ્ય પણ સારું નહીં રહે તેના લીધે. આપણને, આપણને દવાખાને ખુબ જ જવું પડે છે, બે-બે ત્રણ દાડાની રજા મૂકી જાય છે, એટલે કંપની વાળા તેને આવી વડે, લેટ આવે તો આવી વડે, એટલે ટ્રાફિક ની સમસ્યા ખુબ જ ગંભીર હોય છે. તમારે કેવું છે?
અમારે તો તમને જણાવ્યું પ્રમાણે કે મારે પણ વહેલુ જવું જ પડે છે, પરંતુ ટ્રાફિક સિવાય બીજી શહેરની સમસ્યા પણ ઘણી બધી છે, જેમ કે આપણને પાણી સમસ્યા મળી એટલે મળી રહેતું નથી, પરંતુ અમુક શહેરો ખુબ સારી રીતે મળી રહે છે અને સ્વસ્થ હોય છે, પરંતુ મારા શહેરમાં. પાણીની સુવિધા તો ખૂબ બેકાર છે, કારણ કે પરંતુ હું ગમે તે એટલે કે મારી જોબ અહીંયા છે તે પ્રમાણે મારે રહેવું તો પડે જ છે, અને પાણીની સુવિધા એટલી બધી સારી નથી કે એટલે જે અમને શહેરમાં પાણી આપે છે તે પીવાલાયક હોતું નથી તે એમ. નાવાનું હોય તો તે પ્રમાણ ચાલે છે, પરંતુ પીવા જઈ તો પછી તે મારા શરીરને ખુબ અસર કરે છે, અને હું ઘણી વાર બીમાર પડ્યો છું, બે ત્રણ મહિના સુધી પેલા શહેરમાં રહેવા ગઉં ત્યારે મને આવી બધી ગંભીર બીમારી થઈ હતી, પછી મેં હું પાણી તો. જ ખરીદીને જ એટલે ખરીદીને જ પીવું છું, અને શહેરનું પાણી પીતો જ નથી, એટલે તમારે શહેરમાં કેવું છે પાણીની સુવિધા સારી મળી રહી છે કે પછી તમારે પણ વેચાતું લાવીને પીવું પડે છે?
હા, અમારે અહીંયા પણ પહેલા એવું હતું કે પાણી મળતું જ ન હતું, કુવા તળાવ નહીં હતા, તેના લીધે સરકાર જે ધીમે ધીમે પરિવર્તન લાવ્યું કે તેઓ કુવા બનાવ્યા, બોર બનાવ્યા અને તળાવ ખોદાવ્યા, તેને લીધે અમારે અં. પાણીની સગવડ હમણાં ખૂબ જ પહેલા શું કરતો હતો કે પાણી બીજા શહેરમાંથી મંગાવવા પડતું હતું કે, તેઓ પેલા પેલા ફિલ્ટર પાણી ના કુલર મંગાવવા પડતા હતા, તેને લીધે તેઓ ખર્ચ પણ. ખૂબ જ વધી ગયેલો હતો, અને સરકારશ્રીએ પાઈ ધીરે ધીરે સગવડ લાવી, અને અમારા ગામમાં આરોગ્યની સુવિધાઓ પણ ખૂબ જ વધી ગઈ છે, કેમ કે રોગચાળો સ્વચ્છતા ન રાખે ગામડાઓમાં, અને તેના લીધે રોગચાળો. પણ વધી ગયો છે. તમારે ત્યાં કેવું છે?
અમારા શહેરમાં તો આવુ. પાણીની સુવિધા જ એવી છે કે જેના કારણે અમને એ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. તમે કેધું તમારા ગામમાં પેલા રહેતા તો એવું કરતા, પરંતુ અમે તમે તો અમના શહેરમાં રહો છો ને, તો શહેરમાં કેવું ચાલુ છે? તમારા આ સ્વચ્છતા વિશે કેવું છે? પણ તમારા શહેરોમાં બહુ કચરો તો નથી કરતા બધા લોકો?
હા, તે જતા શહેરમાં કે તેઓ ખુબ જ કચરો ફેલાઈ રહ્યો છે, અને ધીમે ધીમે રોગચાળો ખુબ જ વધી ગયો છે. હવે પછી સરકારશ્રીને વિનંતી કરી કે તેઓ રોગચાળો ઓછો કરે, અને પેલુ સ્વચ્છતા જળવાઈ રહે. અને તેના લીધે થોડી થોડી હવે આરોગ્ય સુધરી રહ્યું છે.
બરાબર, તમે કીધું કે જ કે પછી અમારા શહેરમાં તો તમે, હું તો પાણીની સુવિધા જ ખાલી પ્રોબ્લેમ છે અને લાઈટની એટલે કે આવી વીજળીઓની સમસ્ એ સમસ્યા તો બહુ ખુબ ઓછી છે, કારણ કે અમારા શહેરમાં તો અમુક મોટા ભાગે જ્યારે. કામ ચાલતું હોય કોઈ પણ વીજનું એટલે વીજળીઓમાં એટલે કે આવા થાંભલામાં કોઈ રિપેર રીપેરિંગ કરવાનું ત્યારે જ લાઈટ જાય છે, એમ તો લાઈટ જતી જ નથી. તમારા શહેરમાં કેવું છે? આવું લાઈટ કાપ એ લાઈટ કાપ આપે છે કે પછી એમ દર એટલે એટલે મહિને હોય છે કે પછી એમ? જાય જ નહીં, તમારા શહેરમાં?
હા, અમારા શહેરમાં એમ તો ચોવી કલાક લાઈટ પણ, અમારે અં કો્રક્શન કસ્ટ્રક્શનનું કામ ખુબ જ ચાલી રહ્યું છે, તેના લીધે કોઈ બિલ્ડિંગ બને ત્યારે તાર તૂટી જાય કે તેના લીધે એક એક, એક બે બે દાડા ની ગેપ બની જાય છે, લાઈટ. લાઈટ નથી આવતી, અને તેના લીધે બીજી સુવિધા પણ ખુબ જ વધી જાય છે કે. લાાઈટ ના હોય તો ગરમી વધારે લાગે, શહેરમાં ઉલટા કેની ગરમી રહે છે? એટલે લાઈટ ની સુવિધા એમ તો સારી, પણ કોઈ કન્સ્ટ્રક્શન નું કામ હોય ત્યારે. સુવિધા ના સારી રહે.
હા, બરાબર એ તો છે જ, કારણ કે શહેરમાં તો તમે જાણો છો કે શહેરમાં બધા ઘણા બધા પરિવર્તન, એટલે ઘણા બધા ઉદ્યોગો ન વસવાટ. એટલે કે ઉદ્યોગો પણ નવા નવા આવે છે, ને જેના કારણે આવી બધી ઘણી બધી જગ્યાએ હવે ઘણા બધા ઉદ્યોગો ચાલુ રહે છે, જેના કારણે હવૅ, કન્સ્ટ્રક્શન લાઈન તો ખૂબ આમ ચાલુ જ હોય છે, જેના કારણે આમ વીજળીઓ માટે કાપ જોવા મળે જ છે, અને ત્યાં બધા તેના લીધે શહેરમાં આવી પરિસ્થિતિ થાય જ છે. આથી એ તો એ જ છે, કે શહેરમાં રહેવું તો મુશ્કેલ છે, પરંતુ હવે તો રહેવા તો પડે જ છે, કારણ કે જોબ ના લીધે આપડે જઈએ છે ને, એટલે આપણે તો શહેરમાં એડજસ્ટ કરવું પડે જ છે, બરાબર ને?
હા, તમારી વાત સાચી. આપણી જોબ એટલે આપને સેટલ તો થવું જ પડે, નહીં તો આપડે ખર્ચ વધી જાય. કેમ કે ગામડામાંથી જાય તો ભાડું વધી જાય, એના લીધે આપને ઘણી બધી સમસ્યા થઈ શકે છે. તમારે કેવું માનવું છે?
હા, એ તો એ જ. પણ આપણે એડજસ્ટ કરવું તો ખૂબ જરૂરી છે, કારણ કે આપણે એટલે પોતાના પરિવાર માટે થોડું ઘણું તો પેલું કરવું જ પડે છે, જેના કારણે આપણા પરિવારને ઘણી બધી જરૂિયાતો સંતષી શકીએ છીએ અને આપડા પરિવારને સુખી રાખી શકીએ છીએ આથી કરીને શહેરમાં રહેવું. ખૂબ મુશ્કેલ તો છે જ પરંતુ થોડા વર્ષો આપણે સહન કરી લે આપણને ટેવો પડી જાય છે અને સારી રીતે આપણે જીવન પણ સારી રીતે. આવી છે એજ છે જે. જેથી કરીને તમે પણ અમારા શહેરની મુલાકાત લેવાનું અને હું પણ તમારા શહેરની મુલાકાત લઈશ જેથી કરીને આપણે. શહેરને વિશે સમજી શકીએ છેીએ હા હા સારું